ઓકે
હલો મિત્ર. હા મિત્ર હું મજામાં તમે કેમ છો મિત્ર.
પણ મજામાં સુમિત્ર તમારું વેકેશન કેવું ચાલી રહ્યું છે.
હા મિત્ર અમારું વેકેશન અમના અમના જેવું પડ્યું કેમકે અમારી એક્ઝામ ચાલતી હતી તો તે હમ પૂરી થઇ ગઈ મિત્ર.
હા મિત્રો તો હું તમને એક મિત્ર વાત કરવા જઈ રહ્યો છું એક ટોપિક પર જેનું નામ છે ગુજરાતી અને ખાવાનું અને વાનગીઓ એટલે એ વિષય પર તો હું તમને કહું છું કે આપણું ગુજરાત જેટલું ફરવા માટે પ્રખ્યાત છે ને એટલું જ ખાના ખાવા માટે પણ ઉપયોગી છે એટલે કે પ્રખ્યાત છે ગુજરાતી રસોઈ અલગ અલગ પ્રકારનું હોય છે તીખું મીઠું સ્વાદમાં સંતુલન માટે જાણીતું ખૂબ જ છે એટલે હું તમને જણાવું છું કે ગુજરાતી થાળી હોય તો એમાં દાળ ભાત શાક રોટલી કઢી સાસ પાપડ અરથાણ દરેક ઘરની જેવી વસ્તુ પણ હોય છે એટલે કે અલગ અલગ પ્રકારની હોય છે દાળમાં તુવેર ની દાળ હોય છે અલગ અલગ પ્રકારની દાળ હોય છે કઢી કઢી દહીંમાંથી મીઠી ખાટી મીઠી બનાવવામાં આવે છે અને ખીચડી ખીચડીમાં મુગ દાળ ખીચડીમાં અલગ અલગ પ્રકારના પૌષ્ટિક આહાર માટે પણ નાખવામાં આવે છે. અને બીજું શાક શાકમાં રીંગન બટાકા ભીંડા તુવેર ટીંડોળા અલગ અલગ પ્રકારના શાકભાજીઓથી બનાવવામાં આવે છે અને રોટલા અને પરોઠા જેવા પણ હોય છે જે રોટલા ઘઉં ના રોટલા હોય બાજરીના રોટલા હોય જુવારના રોટલા હોય અને અલગ અલગ પ્રકારના હોય છે અને મુસાફરી તો હંમેશા થેપલા વધુ જ રાખતા હોય છે અને વઘારેલી ભાખરી પણ રાખતા હોય છે અને ખાવામાં પણ આપણા ગુજરાતમાં અલગ અલગ અલગ પ્રકારના નાસ્તામાં પણ પ્ર છે એટલે કે ફરસાણ જે ફરસાણ ગુજરાતી લોકો સવાર સાંજ તેનો ઉપયોગ તો કરે છે અને ઢોકળા અને ખમણ ચનાની દાળથી બનાવવામાં આવતું આ ખમણ હોય છે ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ખુબ જ સારું હોય છે અને જે આપણા ગુજરાતમાં જલારામ ખમશ ફેમસ છે અને હું બીજી વાત જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે આપણા ગુજરાતમાં જલેબી ફાફડા એટલે ખૂબ જ મોટું નામ ધરાવે છે અને જે ખાવામાં ખૂબ જ ઉપયોગી હોય છે અને જે આપણા ગુજરાતમાં દર રવિવારે હંમેશા સવારની સાંજમાં દશેરાના દિવસે તો લાઈનની લાઈનો જોવા મળે છે જે જલેબી ફાફડા મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને નાસ્તામાં ગાંઠિયા સેવ મમરા અને મુઠિયા જેવાનો તો હંમેશા ઉપયોગ કરતા જ હોય છે અને દૂધ નો અને સવારમાં લોકો હંમેશા દૂધ મોટા ભાગમાં ઉપયોગ કરતા જ હોય છે અને ચાનો પણ ઉપયોગ કરતા હોય છે જેની સાથે બિસ્કીિટ જેવી વસ્તુઓ લેવામાં આવે છે અને આપણાના ગુજરાતમાં તહેવારના આધારે પણ અલગ અલગ પ્રકારના ખાવાની વાનગીઓ બનાવવામાં આવે છે એટલે કે હું તમને જણાવ છું તો કે ઉત્તરાયણ ઉત્તરાયણ એટલે કે ઊંધિયું જલેબી ચીકી તલના લાડુ તો પ્રખ્યાત છે અને તે બનાવવામાં તો આવે જ છે અને બીજો તહેવાર કઉ તો દિવાળી દિવાળી ના દિવસે મોહન થાળ ગુલાબ જામન બહુ અલગ અલગ પ્રકારના મીઠાઈઓ બનાવવામાં આવે છે આમ અલગ અલગ પ્રકારની વાનગી તહેવારો આધારે બનાવવામાં આવે છે અને આપણા તો મોટા મોટા શહેરોમાં અમુક અમુક વાનગીઓ મોટા ફેમસ હોય છે. અને તે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે કે આપણે જોવા જઈએ મોટા શહેર અમદાવાદ અમદાવાદમાં તો ખમન જલેબી ફાફડા એ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને બીજું એક લઈએ તો સુરત સુરત એટલે કે કુર્તી લોચો ખૂબ જ પ્રેમ ખ્ય અને તે ખુબ જ લોકો ખાતા જ હોય છે અને આપણે જોવા જઈએ તો આપણો ગુજરાત ના અલગ અલગ વિ તાર એટલે કે ખા કાઠિયાવાડી વિસ્તારમાં બ બાજરાનો રોટલા ને રીંગણનો ઓળો ખૂબ જ પ્રખ્યાત છે અને, કચ્છમાં કચ્છી દાબેલી ખુબ જ પ્રખ્યાત છે અને આપણે જોવા જઈએ કે તો આદિવાસી વિસ્તારમાં એમાં નાકલીનો રોટલો અને અડદની દાળ જેવી પ્રખ્યાત વાનગીઓ જોવા મળે છે. જે આપણે ખૂબ જ ઉપયોગ કરતા હોય છે અને આપણે લોકો આપણા દેશમાં બંગાળી મીઠાઈઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે એટલે બાસુંદી રસમલાઈ ગુલાબજાંબુ અલગ અલગ પ્રકારની બનારસી લચ્છી જેવી મીઠાઈઓ પણ જોવા મળે છે અને આપણા દેશનીમાં મોટા પ્રમાણમાં ખાવામાં પણ લોકો ખુબ જ શોખીન હોય છે અને તો આ વિશે તમે આગળ શું કહેવા માંગો છો.
હા મિત્રો તમે કીધી એ તદ્દન સાચી વાત છે કેમ કે આપણે ગુજરાતી વાનગીઓની વાત કરે તો આપડે અલગ-અલગ વિસ્તારમાં જોઈએ ગુજરાતની અંદર તો અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ એવી વાનગીઓ બનાવવામાં આવે છે જેમાં તમે કીધું તેમ ગુજરાત આપણે જોવા જઈએ તો આ જે આદિવાસી લોકો છે તે નાગડી ના રોટલા કે પછી એના માટે પ્રખ્યાત છે ને કીધું તેમ તમે કે આપણે જોવા જઈએ તો જે બાજરીના રોટલા છે રાજકોટ સાઈડ ને એવા અલગ-અલગ એવા જિલ્લાઓ વાઇઝ કે ત્યાના જે લોકો છે તે અલગ-અલગ વાનગીઓ બનાવતા હોય છે મિત્ર પણ મિત્રો આપણે જોવા જઈએ તો જે ગુજરાત જે છે તે ગુજરાતી થાળી માટે ફેમસ છે કારણ કે મિત્ર જે ગુજરાતી થાળી છે, એમાં ગુજરાતની જેટલી પણ બનતી વાનગીઓ છે, એનો સમાવેશ થાય છે. ને મિત્રો આપણે ગુજરાતી થાળીમાં જોવા જઈએ તો બે વસ્તુ કોમન જ હોય છે. જેમ કે દાળ ભાત ને બીજું જોઈએ તો શાકને રોટલી એ ગુજરાત મેન અ પેલું શું કેહેવાય મેન થાળી જેવીમાં તો એ આવી જ જતું હોય છે. ને મિત્ર આપણે જોવા જઈએ તો બીજા જે રાજ્યો કે બીજા દેશમાંથી આવનારા જે પ્રવાસીઓ છે તે, ગુજરાતી ખાવાનું પસંદ કરતા હોય છે કારણ કે એ લોકોને ગુજરાતી થાળી ખૂબ જ ગમે છે ને મિત્ર આપણે જોવા જઈએ તો જે ગુજરાતની વાનગીઓ છે એવી જ રીતના આપણે અલગ-અલગ રાજ્યોની અલગ-અલગ એવી વાનગીઓ પ્રખ્યાત છે. જેમાં આપણે જોઈએ તો જે પંજાબી લોકો છે, જે તમિલનાડુ સાઈડ ના, જે સિક્કિમ સાઈડ ના લોકો છે, એ લોકોની વાનગીઓ અલગ-અલગ છે એ મિત્ર આપણેે જોવા જઈએ તો હા વાનગીઓ આપડા રાજ્ય તર એટલે રાજ્યને અ બતાવી શકે છે કે આ રાજ્યમાં આના રિલેટેડ વધુ વાનગીઓ બનાવવામાં આવે છે. જેમ કે મિત્ર આપણે કીધું તેમ ગુજરાતી થાળી ને મિત્રો આપડે એમ જોવા જાય તો ભારત દેશમાં આપણેે જોવા જઈએ તો અલગ-અલગ એવી વાનગીઓ થાય છે ને અલગ-અલગ વાનગીઓ માટે આપણે દેશ જે રાજ્યો છે એ ખૂબ જ પ્રખ્યાત છે. કારણ કે જે આપડે ગુજરાત છે તે ગુજરાતી થાળી પરથી ખુબ જ પ્રખ્યાત છે ને જે પ્રવાસ ના લોકો જે આવે છે એ લોકોનું જે ગુજરાતી ખાવાનું જે એ ખૂબ જ ભાવે છે કારણ કે આટલી બધી જે વાનગીઓ છે એ બીજે કોઈ રાજ્યમાં કે બીજે કોઈ જગ્યાએ મળતી નથી કારણ કે આપણે ગુજરાતમાં જોઈએ તો જે આદિવાસી સાઈડ આવે કોઈ પ્રવાસી તો ત્યાં એ લોકોને અલગ ખાવાનું મળે ને એ લોકો જે કોઈ અ કચ્છબ જો જાય તો પછી કચ્છી દાબેલી કે પછી આપણેે અલગ-અલગ એવા રાજ્યો મા જે તે લોકોને અલગ અલગ એવું ખાવાનું મળે તો મિત્રો એમ જોવા જઈએ તો જે લોકો છે ભારત દેશના એ ખાવા માટે ખૂબ જ શોખીન છે ને એ લોકોને જો અલગ- અલગ વાનગીઓ આપવામાં આવે તો એ લોકોને અલગ-અલગ વાનગીઓ ખાવાની અને જોવાની પણ એ લોકોને જોવા જોતા ને એ લોકો ના મળામાં પાણી આવી જતું હો ને એ લોક લોકોને જો અલગ-અલગ જે પણ ડીસીસ કે અલગ- અલગ વાનગીઓ હોય એ ખાવાથી એ લોકોને પણ અનુભવ અલગ-અલગ મળતો હોય છે ને મિત્ર આજના સમયમાં આપણે જોવા જઈએ તો આપણે કોઈ પણ જગ્યાએ જાય તો ત્યાંની કઈ ડીશિસ હોય તે ત્યાં ફેમસ હોય તો એની અલગથી તે બાજુ હો લ હોતી હોય છે જેમ કે આપડે કોઈ જગ્યા કાઠિયાવાડી વિસ્તારમાં હોય તો ત્યા કાઠિયાવાડી ફેમસ હોય છે. એવીજ રીત આપડે પંજાબમાં જતા હોય તો પંજાબ પેલી બાજુ અંડા કડીી ફેમસ હોય છે એમ મિત્ર આપણે જોવા જઈએ તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાનગીઓ ફેમસ હોય છે ને મિત્રો આપણે જોવા જઈએ તો આ વાનગીઓ પહેલાથી જ જે આપણા વડીલો હતા તે લોકો બનાવતા આવેલા છે ને તે આજ સુધી પણ આપણને જોવા મળે છે એની અંદર ધીમે ધીમે આજે જોવા જઈ તો ધીમે ધીમે અલગ અલગ વાનગીઓ ઉમેરા ઘટી ગેલી છે પણ ઘટતી નથી ગેલી ને મિત્ર આપડે જોવા જઈ તો જે વાનગીઓ બનાવવાની જે કળા છે તેમાં જે કઈ રીતના બનાવવું કઈ રીતના શું કરવાથી કઈ રીતના ટેસ્ટ આવે એ બધી જે બનાવનાર છે એ અલગ અલગ એવી કળાઓથી બનાવે છે ને અલગ અલગ એવા જે બનાવનાર છે એ તો સ્પેશિયલ જે પણ કઈ વાનગી બનાવે એના માટે તેઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે મિત્ર ને મિત્ર જયારે આપણે પ્રવાસ કે કોઈ જગ્યા પર જઈએ ત્યારે કોઈ પણ જે વાનગી હોય તે રાજ્યની તો તાની તે તાણા લોકો જે હોય તેની એ મેન વાનગી હોય છે મિત્ર તો આપણને ખબર જ હશે જયારે આપણને પેલા જયારે નાના હતા તે દરમિયાન આપણને પ્રવાસ લઈ જવામાં આવતો હતો તે દરમિયાન જે ખાવાનો જે ખર્ચ હતો તે સ્કૂલમાંથી કરવામાં આવતો હતો તો તે દરમિયાન જે પણ ખાવાનું તે બાજુનું જે ફેમસ હોય તે અમને ખવડાવવામાં આવ્યું હતું તેવા મિત્ર અલગ અલગ જે વાનગીઓ હત એની અલગ અલગ સ્વાદ હતો તો તમે આ માહિતી આપી એ માટે મિત્ર તમે શું કેવા માંગો છો
ખૂબ જ સરસ છે એટલે કે ગુજરાત વાન આપણે આરોગ્ય માટે પણ ખ ખૂબ જ સરશે એટલે કે જો આપણું પાંચન તંત્ર સારું રહે જેનાથી આપણી સારી સારી હેલ્ધ વસ્તુ ખાવાથી આપનું શરીર એટલે કે આરોગ્યમાં આપણે સારું રહીએ છીએ એટલે કે આપણે કઠળ શાકભાજી અને લીલા શાકભાજી ખાવાથી આપને તંદુરસ્ત રહીએ છીએ આર્થિક માનસિક વતિ અંગેનું ખ્યાલ સારું રહે છે તેથી આપણે હંમેશા સારું સારું અને હેલ્ધી વસ્તુનું ખાવું જોઈએ જે આપણા શરીર માટે સારું ખૂબ જ છે